હલો
કેમ છો? હેલો. કેમ છો?
હા હું મજામાં. તમે કેમ છો?
એકદમ મજામાં છું. મારો અવાજ આવે છે તમને બરાબર?
હા તમારો અવાજ બરાબર આવે છે ને. મારો અવાજ પણ બરાબર આવે છે ને?
હા પ્રોપ પ્રોપર છે.
હા તો આજે આપણે કેવું કે ડિજિટલ સમાચાર અને જે આપણું ન્યુઝપેપર આવે એના વિશે આપણે વાત કરીશું. તો કેવું કે આજના સમયમાં સમાચાર કેવું કે આપ આપણને ઘણી રીતે હેલ્પ કરે છે. જેમ કે આપણે કોઈ પણ સિટીના છે કે પછી ફોરેન કન્ટ્રીના છે કે એના સમાચાર જોઈતા હોય તો આપણે કેવું કે પેપર અ માંથી પણ મેળવી શકીએ છીએ કાં તો કેવું કે ડિજિટલ હવે તો ન્યુઝપેપર આવવા મંડ્યા છે તો આપણે જે ઘરે ન્યૂઝપેપર આવે એની પણ લાહ આપણે જોવી નથી પડતી. આપણે ડાયરેક્ટ જ મોબાઈલમાંથી જે પણ સિટી છે કે રાજકારણ છે કે કોઈના પણ સમાચાર આપણે જોવા હોય તો આપણે તરત જ જોઈ શકીએ છીએ.
પણ સાચી વાત છે. સમાચાર છે આપણને દેશ અને દુનિયાભર સાથે એકદમ છોડીને રાખે છે. એટલે આપડે બધા એ સમાચાર તો વાંચવા જ જોઈએ. પણ. કઈ રીતે મતલબ સમય પ્રમાણે આપડે સમાચાર પત્ર માંથી વાચ શકીએ કે વા કે આપડે પસંદ કરવાનું હોય છે ક્યારેક જો તમે બહાર હોય. કે મુસાફરી કરતા હોય કે એવા સમયે તમે એવું બને કે સમાચાર પત્ર જોડે ન રાખ . પણ એ વખતે તમે ફોન માંથી કોઈ એપ્લિકેશન છે કે ગૂગલ માં જે તમે સમાચાર વાંચી શકતા હોવું છે.
હા વાત સાચી છે તમારી અને પહેલાંના જમાનામાં તો કેવું કે લોકો ન્યૂઝ પેપરની રાહ જોતા. કે ન્યૂઝપેપર આવે તો આપણે ન્યૂઝ વાંચીએ અને સાથે સાથે કવું કે ચા નેવું ચા નાસ્તો પણ કરતા હતા એટલે પેલાના જમાનામાં કેવું હતું કે ન્યૂઝ પેપર થી જ આપણી શરૂઆત થતી હતી
એકદમ સાચી વાત છે. આમ જોઈએ તો ડિજિટલ જે સમાચાર છે એના ફાયદા પણ છે. અને જોવા જઈએ તો એના ગેરફાયદા પણ છે આપડે ઘણા ન્યૂઝ એવા હોય કે આપડે અત્યારે તો મોટા ભાગના ન્યૂઝ આપડે ઇન્સ્ટાગ્રામ ઉપર ન્યૂઝ જેનો લોમ આપડે જોઈતા હોય. તો અફવા ઘણી બધી હોય છે બધા ન સાચા જોય એવું જરૂરી નથી. ઘણા બધા કઈ બધા કે સમાચાર વિશેની પુષ્ટિ કર્યા વગર એમને મૂકી દેતા હોય છે. અને આપણા મગજમાં એ ખોટી અસર કરતા હોય છે આપણા મગજમાં આપણે એને વિચારીને આપડે આગળ વધતાું હોય કે હવે આમ થવાનું છે ને આમ થવાનું છે કે આજે આવા સમાચાર આવ્યા છે.
હા એ વાત પણ સાચી છે તમારી ડિજિટલ ન્યૂઝના કેવાય કે ઘણા ફાયદા પણ છે અને ઘણા ગેરફાયદા પણ છે જેમ કે ફાયદાની વાત કરીએ તો આપણને ન્યૂઝ એમ તરત જ મળી રહે છે કે કોઈ ઘટના બની હોય કોઈ પણણ દેશમાં કે આપણી સિટીમાં તો એક જ મિનિટમાં આપણે આપણને નોટિફિકેશન આવી જાય છે કે હા ભાઈ આ જગ્યાએ આ ઘટના થઈ છે. તો આપણે કેવું કે એ સારી વાત છે અને ગમે ત્યા આપણે ન્યૂઝને વાંચી શકીએ માત્ર આપણે કેવું કે ઇન્ટરનેટ મોબાાઈલ આ બે વસ્તુ જ જોઈએ છે. ને કેવું કે વિડીયો અને ફોટાસ પણ એમાં આવી જાય છે સમાચાર સાથે. જેથી આપણને કેવું કે ઘટના કોઈ પણ ઘટના બની હોય તો એની વધુ અને સરળતાથી સમજણ પણ પડી શકે છે. ને આપણેે જૂના સમાચાર કે એવું કઈક ગોતું હોઈએ તો આપણેે ડિજિટલ ન્યૂઝમાંથી તરત આપણને મળી જાય છે અને ડિજિટલ ન્યૂઝમાં કેવો ખર્ચો પણ આપણો નથી લાગતો ને આપણને બધા જ સમાચાર ફ્રીમાં આપણે જોઈ શકીએ છીએ.
એકદમ સાચી વાત છે. પણ એ એટલું ફાયદાકારક છે આપડે જયારે ન્યુઝપેપર વાંચીએ તો ન્યુઝપેપર બનવા માટે છે કાગળ નો ઉપયોગ થાય કાગગળ ઉપર જ આપડણે ન્યુઝપેપર આવતા હોય છે અને એ બનાવા માટે કેટલા ઝાડ કાપી સાક છે સાકડી કો વૃક્ષો કેટ બધ ક્યારે સાગર બન
હા એ વાત પણ સાચી છે તમારી પણ કેવું કે જે ન્યૂઝપેપર છે એના પણ ફાયદા છે ઘણા બધા જેમ કે મોટા ભાગના જાણીતા અબ અખબારો છે તો આપણને એમાંથી જે માહિતી મળીએ છે આપ આપણે એના પર વિશ્વાસ રાખતા હોઈએ છેએ ને ઘણાને કેવું કે રોજ આપણે પેપર વાંચએ તો આપણી એકાગ્રતા પણ વધે છે જેના તેનાથી એટલે આપણે કવું કે ધ્યાનપૂર્વક આપણે આપણા કાર્ય પણ કરી શકીએ છે સાથે સાથે કેવું કે આપડી વાંચવાની પણ આદત બને છે જેમ કે અત્યારે રોજ શનિવારે એક ઝગમગ કરીને પેપર આવે છે તો એમાં ઘણા બધા ઉખાણા આવે છે પછી આડી ચાવી ઊભી ચાવી પણ આવે છે સુડોકું પણ આવે છે એ આપણે રોજ કેવું કે અ ભરીએ તો એનાથી આપણું જ્ઞાન પણ વધે છે અને આપણી યાદશક્તિ પણ વધે છે ને આપણો કે શબ્દકોશનોો ભંડાર પણ વધે છે અને સાથે સાથે કેવું કે આપણી આંખ માટે પણ સારું રહે છે લાંબા સમય સુધી આપણે પેપર વાંચતા હોઈએ તો આપણી આંખને એટલું બધું નુકસાન નથી થતું પણ આપણે ડિજિટલ નું વાંચતા હોઈએ તો ઘણી વાર આપણી આખ આંખને એવું પણ દુખતું હોય છે
સમાચાર પ માટે સમાચાર વા એના પણ ઘણા ફાયદા છે ત્યારે ફોન માંથી જ તો તો આપડે જોતા હોયે
હા એ વાત પણ સાચી છે તમારી અને ન્યુઝપેપર જે આપડે ઘરે વાંચતા હોયએ એના ઘણા ગેર ફાયદા પણ હોય છે જેમકે આપણે ન્યૂઝપેપર ઘરે આવે તો એમાં એક જ દિવસના સમાચાર આવતા હોય છે અને તાત્કાલિકમાં તાત્કાલિક માહિતી આપડે કોઈ પણ જોતી હોય તો એ નથી મળતી તેના માટે આપડ કેવું કે દરરોજ અ ન્યૂઝપેપર ખરીદવું પડે છે અને આપણે ઘણી વાર પૈસા પણ આપણે બગાડતા હોઈએ છ છેએ ઘણા લોકોને ત્યાં ન્યુઝપેપર આવતા હોય છે પણ એ લોકો ખાલી વાચ તા ન હોયએ ખાલી એમ પસ્તી જે લોકો ભેગા કરતા હોય એવું પણ થતું હોય છે ઘણી વાર
છે સમાચાર પત્ર વાળા હોય તો લોકો વેચે છે તો એક મહિના ન તમે દિવ્યા પાસે પેપર આપે તો એ તમને સામે કોઈ પૈસા કે એ પ્રમાણે તમને પાછું આપતા હોય છે એટલે લોકોને વાંચવાનો એક શોખ એમાંથી ઉભો થાય છે ને વાંચવાનું શોખ હોય એના માટે બહ સારી વસ્તુ છે
હા અને કેવું કે આ સ્ટુડન્ટો માટે પણ સારું હોય છે. ડિજિટલ ન્યૂઝ અને આપણે જે ઘરે ન્યૂઝ આવે એ એમ કે સ્ટુડન્ટો કે પછી નાના બાળકો જો વાંચતા હોય ન્યૂઝપેપર તો એમને કહેવું કે એમાંથી આપણું સામાન્ય જ્ઞાન છે એની પણ ઘણી બધી માહિતી મળે છે. અને ડિજિટલ ન્યૂઝ વાંચતા હોય તો એમાંથી એમને ઝડપી સમાચાર પણ મળે છે. જેમ કે ઝગમગ કરીને આવે છે એ એક ન્યૂઝ પેપર દર શનિવારે આવે તો એમાંથી કેવી કે નાની નાની સ્ટોરીઓ ને એવું બધું આવતું હોય છે, જો એ નાના બાળકો વાંચતા હોય તો એમને ઘણી મજા આવે આ બધું વાંચવાની.
એકદમ સાચી વાત જ્યારે ડિજિટલ માંથી વાંચતા હોઈએ તો
હા ને કેવું કે ઘણી વાર આપડે ન્યુઝ પેપર વાંચતા હોય છે તો એવું ન થી હોતું કે એમાં બધી જ અ ન્યૂઝ સાચી હોય છે. ઘણી વાર એ ન્યૂઝ ખોટી પણ હોઈ શકે છે તો આપડે સમાચાર અ મલબ સમાચારમાં જે ન્યૂઝ અ વાંચતા હોય છે એનું આપડે તપાસ પણ કરવી જોઈએ અને આપડે અગર એ ન્યૂઝ ખોટી હોય તો એ આપડે લોકોને પણ કેવું જોઈએ. કે ના આ ન્યૂઝ ખોટી છે એમ કરીને જેથી આ સામેવાળાને પણ સા ચી અને વિશ્વસનીય માહિતી મળે અને એ પણ બીજાને શેર કરે.
તેલમાં વધારે ડિજિટલ આપડે જે ન્યૂઝ બતાવું
હા તમારી વાત સાચી છે, ને કેવું કે ડિજિટલ ન્યૂઝ ને ન્યૂઝપેપર જે આવે છે એ બંનેના ફાયદા અને ગેર ફાયદા છે. જો આપડે ઝડપથી ન્યૂઝ જોતી હોય તો આપડે ડિજિટલ ન્યૂઝ વધુ પ્રિફ ફર કરીએ છે અને આપડે જો આપડી એક આ ફોકસ વધારવું હોય કે કેવું કે એમાંથી ઘણી બધી માહિતી મેળવવી હોય તો આપડે ન્યૂઝ પેપર મંગાવીએ છે. હા. તો કેવું કે આજના આ ટોપિક ઉપર તમારી જોડે વાત કરવાની મને ખૂબ મજા આવી તો આપડે આવા બીજા નવા ઘણા ટોપિકો સાથે ફરી એકવાર મળીશું.
સારું ચલો ત્યારે ફરી મળીએે.
હા.